હમ
કેમ છો?
મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં ઘણા દિવસ પછી વાત થઈ રહી છે.
તો ઘણા દિવસ પછી વાત થઈ રહી છે. તમારા ઘરમાં કેવા છે બધા
સારા છે તમારે તા
અમા ત્યાં સારા છે તમારા પપ્પા શું કરે છે?
મારા પપ્પા કામ પર ગયા છે
રાજસ્થાન રાજસ્થાન ગયા છે સારું કેવાય ને તમારો ભાઈ ને તમારી મમ્મી શું કરે છે?
મારો ભાઈ હમણાં કોલેજ ગયો હતો હમણાં જ આવ્યો અને મારી મમ્મી હમણાં જ રસોઈ બનાવી છે.
આટલી જલ્દી રસોઈ બનાવી દીધી
હા અમારે ત્યાં જલ્દી જ જમીએ છે.
સારું કહેવાય હા જૂનમાં તો વરસાદ દેખાયો નહીં.
હા અને જુલાઈમાં ઘણો બધો પડે છે.
હા. કેટલુ ભારતમાં ગુજરાતમાં કેટલો વરસાદ પડે છે હાલ.
તમારી બાજુ કેવું છે વાતાવરણ.
વાતાવરણ કાળું ભંબર છે.
હમ્મ ઠંડી ઠંડી હવા કાળા વાદળો અને વરસાદી સુગંધ મન ને ખુબ આનંદ આપે છે.
હા વીજળી ના કડાકા અજવાળું કરી જાય છે ને પાછું અંધારું થાય છે.
ભારતમાં ચોમાસું એટલું મહત્વનું કેમ માનવામાં આવે છે.
કારણ કે ભારત કૃષિ પ્રધાન દેશ છે.
હમ્મ સારો વરસાદ પડે તો ખેડૂત તોને સારો પાક મળે છે અને પાણી ની અછત પણ ઓછી થાય છે.
હા પાણીની અછત ઓછી થાય જ છે. નદીમાં પાણીનો પુરવઠોમાં વધારો થાય છે. નદીમાં પાણીનો પુરવઠો વધવાથી દેશમાં પાણીની તંગીની તંગી થતી અટકે છે.
બિલકુલ વરસાદના પાણી થી નદીઓ તળાવો અને ડેમ ભરાય છે. તે પાણી આખો વર્ષ પીવા અને ખેતી માટે ઉપયોગી બને છે.
હા વીજળી ઉત્પાદન માટે પણ પાણી ઉપયોગી નિવડે છે.
તમને વરસાદમાં શું કરવું સૌથી વધુ ગમે.
મને વરસાદમાં સૌથી વધુ ગમે ઘરમાં બેસીને ગરમ ગરમ ભજીયા અને ચા પીવા
મને વરસાદમાં ફરવું ગમે છે પરંતુ ભારે વરસાદમાં બહાર જવાનું ટાળું છું.
હા ભારે વરસાદમાં બહાર જવું ટાળવું જોઈએ.
તેથી તો શાળાઓ અને કોલેજમાં ભારે વરસાદ હોય ત્યારે સરકાર શ્રી તરફથી રજા જાહેર કરવામાં આવે છે.
ચોમાસામાં ઘણી બધી મુશ્કેલીઓ આવે છે ઘણી જગ્યાએ પાણી ભરાઈ જાય છે. ટ્રાફિક જામ થાય છે વીજળી જતી રહે છે અને કેટલાક વિસ્તારોમાં પૂર પણ આ આવે છે.
હા, પુર પણ આવે છે અને કેટલીક જગ્યા રસ્તા ઉપર જાળવાઓ ધરાશયી અથવા પડી જાય છે.
સાચું ઘણી વખત ટ્રેન અને બસ ની સેવા પણ મોળે ચાલે છે.
હા હાલમાં જ ઘટના ઘટી કે મુંબઈ જતી ટ્રેનો અટવાઈ જેથી તેઓને વાહન માર્ગ અ રોડ માર્ગે મુંબઈ પહોંચતા કરવામ માં સરકાર મદદ કરે છે
હા તેથી મુસાફરી પહેલા હવામાનની માહિતી જોઈ લેવી જોઈએ. ચોમાસામાં સ્વાસ્થ્ય નું ધ્યાન કેવી રીતે રાખવું.
ચોમાસામાં બહારનું ઓછું ખાઉ બહારથી આવી હાથપગ ધોઈ સરખા લૂછીને પછી જ ખાટલા પર ચડવું. એ બધી જ સાવચેતી રાખવી અનિવાર્ય છે.
ઉકાળેલું પાણી પીવું ગરમ અને તાજો ખોરાક લેવો બહારનું કાપેલું ફળ અથવા અસ્વચ્છ ખોરાક ટાળવો જોઈએ.
સાચી વાત છે.
આ ઋતુ માં ઘણી બધી બીમારીઓ પણ થાય છે શરદી, ઉધરસ. હા દેન્ગ્યુ મલે યા અને વાયરલ ઇન્ફેક્શન જેવી બીમારીઓ વધી શકે છે
સાચી વાત છે પરંતુ આ સિઝનમાં જ અનેક જાત ની શ ભાજીઓ અને કઠોળ ને બધું વાવે પણ વીને સારો એવો પાક મેળવી શકાય છે
મચ્છર થી બચવા માટે શું કરવું
ખાડાને ખબચિયામાં પાણી ન ભરાવા દેવું અને ભરાયું હોય તો ત્યાં દવા છાંટી તેનું સ્વચ્છતા જાળવવી જેથી મચ્છર અને માખીનો ઉપદ્રવ ઓછો થાય
બાળકોને વરસાદમાં રમવું ગમે છે પરંતુ ભીના કપડામાં લાંબા સમય સુધી ન રહેવું જોઈએ શાળા એ જતી વખતે રેનકોટ અથવા છત્રી સાથે રાખવી જોઈએ
સાચી વાત છે અને પુસ્તકોને અવે ના ભીંજાઇ તે માટે થેલીમાં પુસ્તકો મૂકવી જોઈએ જેથી પુસ્તકને પણ હાની ન પહોંચે અને કપડા પણ ભીંજાઈ નહીં તેવી તકેદારી લેવી જોઈએ
હા તમારી વાત સાચી છે વાહન ચલાતી વ વખતે સાવચેતી બી રાખવી જોઈએ ધીમીગતી એ વાહન ચલાવવું બ્રેક સારી સ્થિતિમાં હોવી જોઈએ અને પાણી ભરાયેલા રસ્તાઓમાં ઝડપથી વાહન ન ચલાવ
સાચી વાત છે હાલ વરસાદના કારણે કેટલાક રસ્તાઓ બંધ રાખવામાં આવ્યા છે અથવા વ રસ્તાઓ પર વધારે વધુ પાણી ભરાઈ ચૂક્યું છે
ચોમાસામાં કુદરત ખુબ સુંદર લાગે છે હરિયાળી વધી જાય છે પહાડો જંગલો અને નદીઓનું સૌંદર્ય જોવા જેવું હોય છે ઘણા લોકો ચોમાસામાં પ્રવાસ પર પણ જાય છે તમે કસે જાવ છો ચોમાસામાં ફર
વરસાદ માં ફરવા જવું એક સારો એવો અનુભવ છે પરંતુ કેટલીક વખત ફરવા જતા અટવાવાનો વારો આવે છે
હા સુરક્ષા નું ધ્યાન હોવો જોઈએ ભારે વરસાદ કે પૂર હોય તો પ્રવાસ ટાળવો જોઈએ વરસાદ તો પાણી બચાવાનું પણ મહત્વ છે ને
હા વરસાદના કારણે જમીનમાં પાણીનું સિંચન થાય છે
વરસાદી પાણી ના સુ વરસાદી પાણી ન સંગ્રહ કરવાથી ભૂખર્ભજાર નું સ્તર વધે છે. અને ભવિષ્યમાં પાણીની સમસ્યા ઓછી થાય છે.
સાચી વાત છે વરસાદના પાણી નો સંગ્રહ કરવો જોઈએ જેથી આગળ જતા અથવા અન બીન અન્ય ઋતુઓમાં તે પાણીનો વપરાશ કરી શકાય
ચોમાસા માં પર્યાવરણને પણ ઘણો ફાયદો થાય છે
સાચી વાત
વૃક્ષો. વૃક્ષો લીલાછમ બને છે હવા સ્વચ્છ થાય છે અને પ્રાણીઓ તથા પક્ષીઓને પણ પાણી
સાચી વાત છે.
પરંતુ પ્લાસ્ટિક નો કચરો પાણીના નિકાલ માં અડચણ ઊભી કરે છે. તેથી આપણે કચરો યોગ્ય જગ્યાએ નાખવો જોઈએ અને પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ કરવો જોઈએ.
સાચી વાત છે અને વરસાદની સિઝન આવતા પહેલા. નાણાઓ અ અને અને ગટરની વ્યવસ્થા સુવ્યવસ્થિત કરવી જોઈએ જેથી પાણી ગમે ત્યાં ભરાઈ ન રહે.
હમ ગટર વ્યવસ્થા ખુબ જરૂરી છે.
હ તમારો અવાજ કપાય છે.
વરસાદ આવે છે. એટલે નેટવર્ક નો ઈસ્યુ છે. અહીં
પણ કાર્ય એ વારા નહી સમજે
જો દરેક વ્યક્તિ સ્વચ્છતા રાખે, તો પાણી ભરાવાની સમસ્યા પણ ઘણી ઓછી થઈ શકે.
સાચી વાત છે. જેથી અવારનવાર સ્વચ્છતાને લગતા અને વરસાદને લગતા કાર્યક્રમો ગોઠવ હોવા જોઈએ.
બિલકુલ નાની નાની જવાબદારીઓ નિભાવવાથી મોટો ફેરફાર આવી શકે છે.
સાચી વાત છે. સર આ. વરસાદના સિઝનમાં રસ્તા પર ચાલતી વખતે ધ્યાન રાખવું જોઈએ. કે ગરનારૂ ખલું ના હોય, ના ઘટન વ્યવસ્થામાં પડવાની શક્યતા વધી છે.
મારા બાળપણમાં અમે બધા મિત્રો વરસાદમાં કાગળની હોડી? બનાવીને પાણીમાં ધરાવતા તે દિવસો આજે પણ મને યાદ
સાચી વાત છે. અમે પણ અમારી બાળપણમાં આવું બધું બહુ કર્યું
હા ચોમાસા માં ભુટા, ભજીયાં, સમોસા અને ગરમ ચા પીવાની મજા જ કે અલગ આવે.
સાચી વાત છે. વરસાદમાં ગરમા ગરમ ચા અને નાસ્તા ભિન્ન ભિન્ન પ્રકારના નાસ્તા કર કરવા બધાને ખૂબ જ ગમે છે. પરંતુ વધારે તળેલું ખવા થઈ શકે. સાચી વાત છે. તમારા સ્વાસ્થ્યને અસર લાય થઈ લાગે છે. હા મારું સ્વાસ્થ્ય થોડું બગડી ગયું છે. સારું કહેવાય તકેદારી દારી રાખો તમે જરાકબારનું ઓછું ખાવો
ચોમાસામાં વૃક્ષો અને છોડ પણ ખુબ લીલાછમ થઈ જાય છે. તુંમાં કુદરત જાણે નવો જીવ મેળવી લે છે. બગીચા જંગલો અને ખેતરો ખુબ સુંદર લાગે છે.
સાચી વાત છે.
ઘણા ફોટોગ્રાફરો પણ ચોમાસામાં. દ્રશ્યો ફોટા પાડવા જાય છે. કારણ કે આ ઋતુમાં કુદરત. તો સૌંદર્ય સૌથી વધારે જોવા મળે છે. ચોમાસામાં માં વીજળી પડતી હોય ત્યારે શું સાવચેતી રાખવી જોઈએ.
આપણે આપણા ઘરમાં રહેવું જોઈએ અને વીજળી જા કડકતી હોય તેનાથી દૂર રહેવું જોઈએ અથવા ખુદલા મેદાન માં જવું જોઈએ.
હમ વાહન ચલાવતી વખતે પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ નહી. વરસાદ માં રસ્તા સણા થઈ જાય છે. તેથી ધીમી ગતિએ વાહન ચલાવવું અને ટ્રાફિક ના નિયમોનું પાલન કરવું ખુબ જ જરૂરી છે.
સાચી વાત છે અને વરસાદના સમયે ગાડી ધીમી જ હાક વી અનિવાર્ય બને છે. કારણ કે ગાડીના નાના ટાયર ગમે ત્યાં સપ સ્લીપ થઈ શકે છે.
બાળકોને વરસાદમાં રમવું ગમે છે. પરંતુ તો શુ એ વરસાદમાં રહેવું યોગ્ય છે?
ના વરસાદના. અમુક સમય ચાલે પરંતુ ત્યાર પછી યોગ્ય રીતે તકેદારી લઈ સ્વચ્છ અને સ્વસ્થ રહેવું અનિવાર્ય બને છે.
ચોમાસામાં પ્રવાસ કરવા માટે ઘણા સ્થળો સારા છે, જેવા કે પહાડી વિસ્તારો, ધોધ અને કુદરતી સ્થળો ખુબ સુંદર લાગે છે, પરંતુ હવા ની માહિતી જાણીને જ પ્રવાસ કરવો જોઈએ.
સાચી વાત છે, તમે ક્યાં ફરવા જવાના?
અમે ફરવા જવાના.
કોણ કોણ જવાનું તમે?
હું મારો ભાઈ, મારી મમ્મી, અને મારા પપ્પા.
સારું તો મિત્રો સાથે પણ ફરવાની મજા આવે.
હા પણ ફેમિલી સાથે વધારે મજા આવે ચાલો હવે બહું વાત કરી લીધી આજે આપણે. તમે પણ ધ્યાન રાખજો સ્વાસ્થ્ય નું
સારું.